હલો.
હા હર્ષભાઈ ઘણા દિવસો બસ બેઠા તમે આ ઘણા દિવસો પછી કોલ કર્યો છે, આજે તો કંઈ ખોવાય ગયા હતા
સાથે વાત કરવા માટે તો અમે તડપ્યા છીએ
એવું એમ
ઘણા તડપ્યા છી, ત્યારે હવે કોલ કરી શક્યા તમે
હા, હા અમે પણ તમને ઘણા, યાદ કર્યા પણ કોલેજ નતા કરી શકતા ને, શું કરીએ હવે
હા, એ તો હા એજ પ્રોબ્લેમ હતી, અમારી હા હાલ તો મજા નથી પણ હવે મજા થઈ જ છે, તમને?
એવ એમ
હા એવું કહી શકો તમે હા તે ઘણા મજા નથી હવે મજા થઈ છે બીજું ક બીજું કેવું ચાલે?
બસ મજા હાલમાં તો ગરમી પડી રહી છે તમે જોતા જ હશો તમારે પણ ગરમી જ હશે પાટણમાં તો શહેરમાં વધુ ગરમી પડે નય
હા પાટણમાં ગરમી તો છે, પણ એક મિત્ર પણ એવો છે. છે કે જે આપણને ઘરેથી કોલેજ જવું હોય તો કોલેજ લઈ જાય અને ઘરે પાછો ઉતારી જાય એવો મિત્ર છે, બોલો કેવો મિત્ર હશે અમારી દરરોજ એક્ટિવામાં લઈ જાય હ દરરોજ લાવે કઈ ગમે ત્યાં મારે કાઈ કામ હોય પાટણમાં ગમે તે બજારમાં કઈ વસ્તુ લેવા જવું હોય તો પણ તે આપણી સાથે એટલે એવો મિત્ર છે, મારી પાસે
તો તો સારી સુવિધા કેહેવાય હું તો શું કઉ છું કે
હા સુવિધા છે, પરંતુ એના માટે સંબંધ પણ સાચવવા પડે
હા એકદમ વાત સાચી કરી તમે હાલમાં જે ગરમીની વાત કરતા હતા આપણે કે ગરમી કેવી રીતે વધી રહી છે, ગરમીના ઘણા બધા છે, ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમી વધે છે જે આપણે જે વૃક્ષો કાપી રહ્યા છે, લોકો તાર પણ કશું કરતી નથી એના કારણે ઘણું જે પ્રદૂ ષણને નુકસાન થાય છે, તેના કારણે જે પ્રદુષણને નુક સાન થાય પછી ગરમી વધે ગરમી વધે એટલે આપણે તમે જો તાસો ઘના રો રોગ થાય છે. ઘણા લોકો ગરમીના કારણે મૃત્યુ પણ પામે છે. જેનાથી. આપણે એક આપણે જે શરીરમાં જે ચામડીના રોગો પણ થાય છે, આપણે શરીર છે ને લાલ પડવા માંગે મળે જો આ તમારે જો આજુબાજુમાં જે તમારી જે પાટણ શહેરમાં રહો છો મને હમણાં અવાજ સંભળાવેનો ટેમ્પાનો એટલે જે ધ્વનિ પ્રદુષણ થાય છે ને, તે તમને માનસિક બીમારીનું માનસિક અસર કરે છે. તમને થાતું જ હશે. તમે કદાક તમે કદાક અનુભવ કર્યો તો કો ને કે તમને કેવું રે છે, આમ ધ્વનિ પ્રદૂષણમાં? રેવું કેવું લાગે તમને?
હા ધ્વનિ પ્રદુષણ માં તો એવું છે કે હાલ હું જે ઈયરબડ્સ યુઝ કરું છું તેના કારણે મને તો એટલો બધો અવાજ આવતો નથી પણ મારી સાથે જે કોલ ચાલુ હોય ને તે વ્યક્તિ ને અવાજ આવી ગાય એવું થાય છે સમજ ને હા અને બીજી આપડે જે વાત કરી પ્રદુષણ અરે પ્રદુણ ક્યા તમે તાપમાન ની વાત કરતા હતા તો અત્યારે મેં એક ઇન્સ્ટાગ્રામ હમણાં જ રીલ જોઈ કે જેમાંયુ યુરોપ લગભગ યુરોપમાં જ કે એટલી બધી ગરમી પડી કે તેના કારણે જે રસ્તા હતા ગળી ગયા છે પ લાઈટ વગેરે આઈપીએ ગયો હમણાં જ મ્યુ અને ત્યારે કોઈ જર્નાલિસ્ટ વગેરે કેમ કેતા હતા કે એ જે જગ્યાએ રહી રહ્યા છે ત્યાં પહેલી વાર જ આથીિક ગરમી પ સડત્રીસ સેલ્સિયસ જેટલી કે જ્યાં આટલું બધું પીગળી ગઈ છે અને એમણે એ પણ કીધું કે પીગળું કારણે કારણ કે જે પણ વસ્તુ હતી તે એ ટેમ્પરેચર માટે બનાવી હતી ઠંડા ટેમ્પરેચર માટે તેના કારણે આવું થયું અને બીજી વાત એ પણ કરી કે ભારતમાં અને સા ભારતમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જાય છતાંય લોકો જીવે છે. અન તે યુરોપમાં અત્યાર સુધી તેરસો લોકો તો મૃત પ-પ-પામી ચુક્યા છે. સમજ્યા ને એવું થયું છે.
ગભરાઈ જાય ને લોકોને જે સહસ કરવાની શક્તિ ના આવે હવે જે પોચ માઇનસ પોચ ડિગ્રી માટે જે વસ્તુ બનાલી હોય એના ઉપર સરસિગ્રી પડે તો તે બીગળી જ જવાનું છે અને આપણા ભારતમાં જો સરકારે એટલી મજબૂત વસ્તુ બનાવી છે ને એટ એવી ડેન્જસ લાઈટ સિગ્નલ લાાઈટ એવી બનાવી છે ને કે તમે ભલે સો ડિગ્રી તાપમાન વડે છતાં બીગડે નહી સાચો
હ યુર વોઇસ ઇઝ કટિંગ આઉટ નઉ હેલો હા બોલો બોલોલો
હલો અવાજ આવે છે ને
હા આવે છે હવે
હા તો જે મેં વાત કરી કે આપણા ભારતમાં એટલી મજબૂત વસ્તુ બનાવે છે સરકાર કે એ સો ડિગ્રી તાપમાન પડે છતાં પણ કશું ભીગડવાનું છે જ નહી
તમે જોશો કે રોડ બીગડતા નથી ડાયરેક્ટ તૂટી જ જશે ખાડા જ પડશે ભીગળવાની તો વાત છોડી દો એઈવી સરકાર રોડ બનાવે છે શું કેવું તમારું હલો તમારો અવાજ કેમ નથી આવતો તમે કેમ કઈ બોલતા નથી
હા તો એ વાત કરીએ કે તમે જે હા હા વાત કરીએ તમે જે વાત
હા વાત સાચી તમારી તમારો અવાજ કેમ આ નથી આવતો હલો
કાંકટ તે જ યુઝ કરે છે એ નાખી અને તેઓ એવું પણ કહી દે છે કે આપણે એ રસ્તો બની ગયો છે મસ્ત એટલે હવે કઈ પીગળવાની તો વાત છે જ હવે અત્યારે હું પા પાટણમાં પણ રહું છું ત્યાં પણ હજુ સુધી મે એવું રસ્તો પીગળેલો હોય તેવું તો જોય જ નથી કારણ શું એ તો તમને ખબર છે જે જગ્યાએ તમે ડામર યુઝ કરો તેને ગરમ કરવામાં આવે તો તે પીગળાય શે સમજ્યા? અન ઠંડુ કરવામાં આવે તેમ વધારે આકરું થાય જાય, પણ અહીંયા પીગળતું જ નથી. કારણ જે છે કે તઈ બ ડામરનો યુઝ જ નથી કરતા. રસ્તાઓ બનાવા માટે. હન, તેના કારણે આવું બધું થાય છે.
રોડની મજબૂતી માટે જે ડામરનો ઉપયોગ થાય તે સર, આપણે કેવાય તો નઈ પણ હવે જે દેશના નાગરિક તરીકે આપણે અવાજ ઉઠાવો જોઈએ. તો આપડે જે ટામરનો ઉપયોગ તો કરવો પડે રોડ ને મજબૂતી માટે. પણ આપણે જે વાત કરતા તા ગરમીની એના ઉપર વિષય પર વાત કરીએ ગરમી કઈ રીતે વધી રહી છે એનું મેઈન કારણ છે ગ્લોબલ વર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ તો જેના કારણે થાય છે કે પ્રદુષણ વધે તો તાપમાન વધે પછી જે જે જંગલોનો વિનાશ થાય છે. જંગલોનો વિનાશ થાય તેના કારણે વરસાદ એ ઓછો આવે વરસાદ ના આવે પછી ગરમી વધે હવે ગરમી વધે ને તો એક મોટું કારણ મોટું પરિણામ એ આવે કે જે આપણા જે હિમાલયો છે જે બરફ પણ આ વિસ્તારો છે ને ત્યા હવે ભીગાડવા માટેડે તમે માની લો કે જે હજાર ઊંચા ઊંચા કિલોમીટર ઊંચા જે પહાડો છે તે પીગળ છે ગરમી ના કારણે તો આપણું જે પૃથ્વી પરનું જે પાણીનું સ્તર કેટલું ઊંચું આવી જશે. તેના કારણે એટલું નુકસાન થશે કે આપણે જે દનિયા કિરાના કોરે મોરે રેતા લોકો છે ને તે મૃત્યે પાણી થી ઢંકાઈ જા રેશે. હજારો કિલોમીટર સુધીની પબ્લિક મરી જશે. તો શું વધશે જ નઈ એ એટલી ગરમી વધ વધી જશે ને તો કારણ કે જે પાણીનુ સ્તર ઊંચું આવી જાય તો શું થાય? તમને પણ ખબર જ હશે કે લોકો પાણીમાં અ પાણીની જરૂર હોય ને એટલું જ પાણી લોકોને પીવું પડે. પણ જો વધુ પ્રમાણમાં પાણીમાં રઈ લે ને તો મૃત્યુ થઈ શકે છે. તમારું શું કેવું છે? આજે ગરમીની અસરો ઉપર. કે હું કઉ તમને થોડી ઘણી વધુ માહિ
એક સારી વાત કરી તમે. હન, તમે જે ગરમીની તો વાત કરી કે અત્યારે જો એક હિમાલય છે, આપણે તમને ખબર જ હશે. જે પૂરો બર્ફથી જ બનેલો છે હિમાલય. એવું જ કહે છે. ત્યાં જે આપડે કૈલાસ બાજુ, કૈલાસ પ્ર-પર્વત કહે છે ન. કાશ્મીર તે બાજુ જોઈલા કઈક અત્યાર મે એક મને ખબર પડી છે કે, તેમાં જે પહેલા ઊંચો હતો અન અત્યારબી ઊ ચાઈમાં પાનસો કિલોમીટ ના અ ચારસો કિલોમીટરનું અંતર આવી ગયું છે. એટલે કે એક તો પર્વત ની ચે ઢળી ગયો છે. અન તે પાણી કઈ તે આજુબાજુના જે નદીઓ તળાવો વગેરે નદીઓ માંથી બધું જાય છે સમુદ્રમાં. એટલે જે બરફ છે, તે પીગળી રહ્યો છે. તેના કારણે જે પાણીનું સ્તર છે એ ઊંચું આવાનું છે. અન તેના કારણે સુ-સુનામી વગેરે એ તો થઈ શકે છે. અન આ જે બધું થાય છે કે ગરમીના કારણે, પણ સામાન્ય રીતે તો અ ત્રીસ થી ચ ચાલીસ સેલ્સિયસમાં જ લગભગ આપણે પરસો લાગવા માંડે છે. થાક લાગે છે. પરંતુ આજ જે યુરોપમાં છે, તે અત્યારે તો વધુ એક અલગ જ ચાલી રહ્યું છે. અને કાંટાદાય ગરમી એટલે વધુ પડતી ત્વચા અને ફરની અને ખંજ ખંજવાળ એવું બધું આપણને થાય છે. અહ તેના માટે આપડે પાણી પાણી વધારે તમે એ વાત ની પણ સાંભળી છે કે ઓરસ જે ઓરસ ઓ આર એસ એવું કાઈક કહે છે. નારિયેલ પાણી, છાસ અને ફળ વધું ખાતા રહો, હા, હા. જે તે ખાતા રહો તો તમારે પોતાના શરીરને બધું સારું રહે. અને અત્યારે તો એવું પણ સરકારે કીધું છે કે તમે બપોરે બાર થી ચાર વાગ ગ્યા સુધી ઘરની બહાર નીકળજો જ મત. છાયડામાં જ રહો. જેનાથી તમારે બોડીનો આ જે કંઈ અહ ઈન્ફેક્શન વગેરે ન થાય સમજ્યા.
હા, હા. ગરમીના ગરમી જે વધે છે તેના કારણે ઘણા નુકસાન પણ થાય છે. તમે જે રીતે વાત કરી સરકારે જાહેર કર્યું કે, ગરમીના કારણે જે લૂ લાગે તેથી આપણે ઘરની બાર ના રે નીકળવું જોઈએ. લુ તો ખુબ જ ખરાબ બીમારી છે. જે કોરોના આવે તો તેના કરતા લુ તો વધુ ખરાબ કહેવાય. કારણ કે જો તમે હવે બા બાર જાવ જે પેલા, ચોમાસા પેલાની ગરમી હોય ને તમે બહાર નીકળો ને તો તમને એકલી લું જ લાગે, તમારું શરીર આપણે એવી ગરમી લાગે કે જાણે ના વાયરો કોલસાનો આપણે ગરમ વાયરો ના આવતો હોય એવું લાગે. તપતો-તપતો વાયરો આવે, જેના કારણે આપણને શરીર મ આપણે જે પાણીની ઉણપ થાય ને થાય છે ને તેના કારણે આપણને જે હાઇડ્રીનની ઉ ઉણપ થઈ જાય પછી ઘણું બધું પહી વા થાનો દુખાવો થાય, પછી આપણે ચક્કર પણ આવા લાગે, પછી જે આપણે આપણે શરીર છે ને જો આપણે બે વખત ના દિવસમાં ના નાહીએ ને તો આપણે જે શરીરમાં ખંજવાળ આવે પછી દાદ એક ધાધર જેવી બીમારી હોય છે તે પણ થાય, તેના તાંતર એક એવી બીમારી છે જો એક વાર લાગી જાય ને તો તમારે તેને મટાડવી ખુબ જ મુશ્કેલ થઈ જાય, કારણ કે મારા ફાધર ને જો તે બીમારી થયેલી છે. હજુ પણ તે દવા લગાવે છે, પશુ મડતી નથી. તે દવા લગાવી જાય, ફરક પડે બસ, વળી ચાલુ થઈ જાય આમ તેમને તે નાના હતા ત્યાંથી જ છે. પણ તેમને ઘણી બધી આયર આયુર્વેદિક દવાઓ કરાવી, પછી ડોક્ટરની સ લાહ લીધી, સ્કેન કેર જે હોસ્પિટલ હોય તેમની પણ મુલા કાત લીધી, છતાં પણ હજી તે બીમારી ઘટી નથી. તેનું મેન કારણ ઈ પણ છે ડોક્ટર કહે છે કે તમે જે ગરમીમાં કામ કરો છો ઉપર અહ તેના કારણે પણ આ થાય છે. તમારું શું કેવું છે ગરમી ના કારણે જે મજ જૂરી કરતા લોકો છે તેમના પર કઈ બાબતે અસર પડી શકે છે, શું કેવું તમારું?
હલો.
હા તો તમે જે વાત કરતા હતા, તે અત્યારે તો જો ગરમીમાં તો કેવું કે આપણે એક હલકા કપડાં અને સુતરાઉ એટલે કે કોટન ના જે કપડાં આવે તે પહેરવા જોઈએ. જેનાથી આપણને પરસેવો તો લાગે ખરા, કારણ કે તમે જે પોલીસ્ટર નાં કપડાં પહેરો તેમાં પણ પરસેવો લાગે. અને આમાં પણ લાગે, પણ આમાં કેવું કે તમારું શરીર રહ્યું, જે કોટન ના કપડાથી ઠંડુ રહે. અને અત્યારે હલકા રંગના એવાં કપડાં પહેરવા જોઈ અને તમે એક જો કોઈ પણ અહ અહ બહાર જવાનું થાય તો ટૂ પી અને રૂમાલ, કાં તો અત્યારે જો છતરીનો પણ તમે યુઝ કરી શકો. પછી ભલે, પબ્લિકને એવું લાગે કે ઉનાળામાં કેમ છત્રી રાખે પણ એ એ પણ તમે યુઝ કરી શકો ચશ્મા વગેરે તો એ બધું રાખવો જ જોઈએ અને જો કદાચ તમે કોઈ સાત બાઈક વગેરે ચલાવતો હોય એક્ટવા તો તો એ તમારે જરૂર જોઈએ. કારણ કે જે ગરમ ગરમ હવા પૂઠા ઉપર લાગે છે. તેનાથી તમારે જે સ્કીન થાય છે. એ પણ ટ્રાય થાય છે અને કેવું કે, અત્યારે તો જે ગરમી પડી રહી છે. હા, તો તમારે અ સનસ્ક્રીન વગેરે યુઝ કરવી